હેલો.
હેલો કેમ છો બેેન?
હેલો.
હેલો તમને મારી અવાજ આવે છે?
હા તે છે. કેમ છો?
હા મજામાં. તમે કેમ છો?
હું પણ સારી છું. આજે હું ઈદ વિશે તમારા જોડે વાત કરવાની છું તમારી પાસે ટાઈમ છે?
હા છે વાત કરી શકો.
સારું. ઈદ આપણું મુસ્લિમ સમુદાય નો તહેવાર છે. ઈદ એ મુસ્લિમ ધર્મ ના લોકો કોઈ લોકો ન સૌથી મોટો અને પવિત્ર ધાર્મિક તહેવાર છે આ તહેવાર સમગ્ર વિશ્વ વામાં ખૂબ જ ઉત્સવ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે ઈદ ના અર્થ ખુશી નો દિવસ અથવા સવ થાય છે. આ તહેવાર પરસ્પર પ્રેમ, ભાઈચારો અને સમાનતા નો સંદેશો આપે છે મુખ્ય સવે વર્ષમાં બે મોડ ઈદ ઉજવવામાં આવે છે. ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ ઝુહા આ ઈદ પવિત્ર રમઝાન મહિના કર. થોડો ઉપવાસ પૂરા થવા પછી જ સ્વાબલ મહિનાની આવેલી તારીખે ચાંદ જોયા પછી જ ઉજવવામાં આવે છે તેના. -, મીઠા ઈદ પણ કહેવામાં આવે છે. અને ઈદ ઉલ હામાં આ ઈદ ઇસ્લામિક કેલેન્ડર કેલેન્ડર માં છેલ્લા મહિનાની દસમી તારીખ તારીખે-' આવે છે આ તહેવાર ત્યારે જ-' કુરબાની પ્રતીક છે. તેને બકરીદ પણ કહેવામાં આવે છે. ઈદના દિવસે મુસ્લિમ ભાઈઓ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને નવા કપડાં પહેરે છે. ત્યાર બાદ તેઓ ખાસ પ્રાર્થના માટે. દીઘરા અથવા મસ્જિદમાં એકઠા થાય છે. જેને ઈદ ની નમાઝ કહેવામાં આવે છે. નમાજ પૂરી થયા પછી બધા જ લોકો એકબીજા જા ને ગળે મળી ને ઈદ મુબારક કહીયએ છીએ રમઝાન ઈદ ના દિવસ ઘરોમાં ખાસ પ્રકારની મીઠી સેવૈયા બનવા બનાવવામાં આવે છે આ દિવસ વડીલો દ્વારા બાળકોને પૈસા કે ભેટ આપવામાં આવે છે જેને ઈદ કહેવામાં આવે છે. ઘરમાં આવ આવવાન બિલ વન ગયો બંને આ સગા સંબંધીઓને તેમજ મિત્રોને ઘરે સમય કી કરવામાં આવે છે. બધા જને બોલાવી તેૈયા ખળ આવે છે અને ઈદમાં નવા નવા પકવાન બનાવી તેમને ખડાવે છે. અને ઈદ પવિત્ર. શેર ગરીબો અને જરૂરિયાતમંદો મદદ કરવાનું વિશિષ્ટ મહત્વનું છે. છે ઈદ ઉલ ફિત્ર પર દરેક અશ મુસ્લિમ વ્યક્તિ ગરીબોને ફિત્ર આપે છે. જેથી સમાજનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ખુશી થી ઈદ મનાવી શકે છે આ તહેવાર અમીર ગરીબ ભેદભાવ ભૂલી ને બધાને એક સમાન ગણવામાં આવે છે. ઈદ માત્ર ખાવા પીવાના કે નવા કપડા પહેરવાનો સૌ નથી. પરંતુ તે હૃદયની શુદ્ધિ ભક્તિ અને માનવવાની પર્વ છે આ તહેવાર સમાજમાં જ્ઞાતિ એકતા અને ભાઈચારો બ બતાવે છે. આજેના આધુનિક યુગમાં પણ ઈદ નું ધાર્મિક અને સામાજિક મહત્વ એટલું જ જણવાઈ રહ્યું છે. અને એના ઈદના પહેલાની રાત્રે બધા જ ઈદની તૈયારી કરી ઊંઘે છે. નવા નવા કપડાં ને ખાવાનુંને બધું જ વિચારીને ઊંઘે છે. તમે કઈક કેવા માંગો છો?
હા બેન તમે જે કીધું ને સાચ છે ખરું જ છે એકદમ. કે ઈદનો તહેવાર જે છે ને મુસ્લિમો માટે ખરેખર એક બહુ મોટો ને બહુ મોટો અને પવિત્ર એ લોકોના માટે તહેવાર છે. એટલે તમે જે કીધું રે કે એમાં વાનગીઓ બનાવે સરસ સરસ આખાની સારી કીધી તમે. અ ઈદ છે ને મુસલમાન ના ખાલી બેસ્ટ તહેવાર છે એક ઈદ ઉલ જોહા ને ઈદ ઉલ ફિત્ર આ બે ઈદ છે જે એક મીઠ મીઠી ઈદ ને એક બકરા ઈદ તરીકે ઓળખાય છે ને જે મીઠી ઈદ છે તે રમઝાનના અ ત્રીસ રોજાઓ લોકો રાખે છે. અ તેમાં આ છે મારી આસપડોસના અને ખાસ કરીને મારી એક ફ્રેન્ડ છે. તે એના લીધે મેં જાઉું છું એક મોમેન્ટન છે મારી ફ્રેન્ડ. ને અમારી આસપડોશમાં બી નાના નાલા છોકરાઓ બી હોય ને સાતક આઠેક વર્ષના ત્યારથી તેઓ રોજા રાખવા માંડે છે એમાં પુરુષો, સ્ત્રીઓ ને આઠ દસ વર્ષની છોકરી છોકરાઓ બધા એકદમ હૃદયપૂર્વક એકદમ માન્યતા થી પ્રેમ થી ત્રીસ રોજાઓ રાખે છે. એ એમાં સવારના ચાર વાગે ઉઠીને એ લોકો સવારે શેરી કરે છે. ને પછી આખો દિવસે એ લોકો પાણી હું કઈ બી નથી ખાતા. પાણીની એક ઘૂટ પણ નથી પીતા ને ત્રીસ દી અને પછી ડો બાર તેર કલાક જો ભૂક્યા રહીને ને હાંજે પછી સાડા છ કે સાતેક વાગે જેમ ટાઈમ હોય જેમ મગરીબની અજાણ થાય છે ત્યારે એ લોકો એ રોજા ખોલે છે. ને આ ત્રીસ રોજા મૂકે છે. આ ત્રીસ રોજા પૂછી ત્રીસ અ રોજા પટે ત્રીસ રોજા પૂરા થાય એટલે પછી એની ખુશીમાં દ બીજા દિવસે ઈદ હોય છે. ને ઈદમાં એટલી ઉત્સુકતા એટલું કુતુહલ હોય છે કે નાના-નાના છોકરાઓ મોટાઓ બધાઓ. તો નવા સવારમાં ઉઠીને હવારે જ ઉઠી ને પાંચ વાગે ઉઠીને નવા-નવા કપડા પહેરીને તૈયાર થાય છે. નવી-નવી મસ્ત. તેની મમ્મીઓ સારી-સારી વાનગીઓ બનાવે છે ને ઈદમાં મોસ્ટ ઓફ લી જે એક શિરખુરમાં જે સુરખુરમા સેવઈ તરીકે છે ને તે એની પ્રસિદ્ધ વાનગી છે એ કમ્પલસરી છે ઈદમાં. એને મીઠી ઈદ પણ કહેવાય છે. ને એ સેવાઈ બનાવીને છોકરાઓ એકબીજા થી ગળે મળી સવારમાં બધાથી પેલા બધા લોકો નાહી ધોઈને માણસો નાઈ ધોઈને નવા કપડાં પહેરીને ઈતર લગાવીને સુરમા લગાવીને ને મસ્જિદ એ નમાજ પડવા જાય છે. મસ્જિદે નમાજ પડે એ લોકો નમાજ પડીને આવે ને પછી બધા એકબીજાના ઘળે મળીને હાથ મળીને ઈદ મુબારક ઈદ મુબારક બધાને એ પોતાનો એમ પ્રેમ વ્યક્ત કરે છે. ના ઈદી, ઈદ ભાઈચારાનો પ્રતીક છે એમાં હિન્દુ મુસ્લિમ કે એવું કઈ જોવાનું મળત નથી, બધા જ ના માટે એકદમ ખુશીનો આનંદમય નો આ તહેવાર છે. વાતાવરણ એકદમ ખુશનુમા થઈ જાય છે લોકો બીજાના ઘેરે જાય. સેવઈ ખાય ચૂડા ચકલીઓ ખાય ને મીઠી અ અ નાસ્તા પાની કરે સેવઈયો મીઠું મીઠું ખાય ને અ મસ્ત વ્યંજન સ્વાદિષ્ટ વ્યંજનો ખાઈને, એકબીજાના ઘેરે જઈને, ભાઈચારો નિભાવે છે. મારી જે ફ્રેન્ડ છે, એ પણ અમને ઈદના બોલાવતી હતી. એમાં મીઠી સેવઈ ખવડાવે છે, ને નાના છોકરા હું, મોટા ને હો ત્યારે બધા એક બીજા ને ઈદી પણ આપે છે. આ ઈદની એકદમ મુખ્ય વ, મુખ્ય એકદમ પરિભાસા છે કે એમાં પ્રેમ વ્યક્ત કરે છે, બધા લોકો એકબીજા પ્રતિ પ્રેમ વ્યક્ત કરે છે. ને નાના છોકરાઓ તો એટલા ઉત્સુક રહે છે કે, એ લોકો મમ્મી, પાપા, કાકા, કાકી, મોસા, મોટા ભાઈઓ લોકો એમાં કઈ બુરા માનવાની વાત નથી, ને લોકો બધા માંગી માંગીને ઈદ લે છે. ઈદી આપો, મારી ઈદી આપો, એક નાના છોકરાઓનું એકદમ કુતુહલ જોવા મળે છે એ દિવસે, નાના છોકરા હું, મોટા હો ભી એકબીજા મોટાઓ બી છે ને એકબીજાના મોટા હોય ને, એનાથી મમ્મી, પાપા, મોટા, નાનીનાની બહેનો હોય તો પોતાના ભાઈઓથી એ બધાથી ઈદી માંગે છે ને એ ફરજિયાત થી ઈદી આપવાની. એ દિવસની ખાસ માન્યતા છે, પ્રેમ વક્ત કરવાનો ઈ, ઈદી આપવાનું, મીઠીમીઠી સેવઈ ખાવાનો ને પછી લોકો ફરવા નીકળે છે. સેવઈ ખાઈ ને, ને બધા મીઠા એકબીજા નો પ્યાર વક્ત કરીને ને, બધા પછી સી નીચે ફરવા નીકરે છે, બ બહાર ફરવા પણ જાય છે. એકદમ ખુશનમા માહોલ હોય છે. ને ઈદને, બકરાઈદ તરીકે પણ ઓળખાય છે, ત્યારે બકરા કાપે છે, એ બી એક મુસલમાનને, મુસલમાનની ખાસ માન્યતા છે લોકો કુતુહલથી પોતાના, અ, એકબીજાના ફ્રેન્ડ ના ઘેરે જાય છે એમાં હિન્દુ મુસ્લિમ, જેમ તમને કીધું ને મે કે હિન્દુ મુસ્લિમ એમાં કઈ ધર્મનો સમાવેસ થતો નથી. લોકો એકદમ પ્રેમપૂર્વક, ભાઈચારા મુર્બક, બધા જ ભાઈચારાથી લોકો એકબીજાના ગળે મળે છે, ગળે મળીને, ઈદ મુબારક, જેમ તમને મેં કીધું, ઈદ મુબારક એ એક ઈદનો એક પ્રખ્યાત, એકદમ શ્લોક છે. એકદમ પ્રખ્યાત વાક્ય છે કે, ઈદ મુબારક, ઈદ મુબારક! પોતાની મનની બુરાઈ મટાવીને, એ દિવસે દુસ્મન બી હોય ને, એ બી એકબીજાના ગળે મળીને, સંપીને રહેવાનો, પ્રેમ વ્યક્ત કરે છે દુશ્મની બી એ દિવસે ભૂલાઈ જવાય છે, એવો મોહ ઉપરવાળાનો એટલો મોટો આ તહેવાર છે ને, એકદમ પ્રેમ, ભાવના એકદમ વ્યક્ત કરીને, એકદમ માહોલને ખુશનુમા બનાવી મૂકે છે. હજી તમે કઈ જાણો છો? આ વીશે? મેડમ
હા, તમે ખુબ જ સરસ કીધું. અને ઈદ ની સરૂઆત તમને ખબર જ હસે, ક્યારે થઈ હતી? ઈસ વિસન છસો છસો ચોવીસમાં થઈ હતી. પયગમ્બર સલાહુતલાલીવત્સલમે તહેવારમાં સ્થાપના કરી હતી, આ તહેવાર ઉપવાસ, પવિત્ર મહિના રમઝા ઝાન અંત ખુશ વ્યક્ત કરવામાં, માનવવામાં આવે છે. અને બીજું કહું તો આ રમઝાન મહિનાના અંતે આવે છે. અને આ દિવસોના લોકો નવા કપડાં પહેરે છે, મીઠાઈઓ ખાય છે ઇસ્લામિકની અલ્લા પ્રત્યેક. ની ભક્તિ અને બલિદાન ની યાદમાં મનાવવામાં આવે છે આ. દિવસે પ્રાણીઓનું. કુરબાની આપવામાં પણ આવતી હોય છે. અને ઈદ હું તો એજ કહું છું ઈદ તો ખુબ જ સરસ. તહેવાર છે જે મુસ્લિમ તહેવારોમાં મનાવવામાં આવે છે પરંતુ બધી જ જાતના લોકો ઈદ મનાવી શકે છે અને મનાવે છે. અ તમે બીજું કઈ કેવા માંગો છો.
ના બેન તમે જે કીધું ખુબ સરસ કીધું ને મને તમારી જોડે વાત. કરવામાં ખૂબ આનંદ આવ વવયો.
હા તમારુ ખૂબ ખૂબ આભાર.
તમારો બી આભાર.